હલો. હલો અવાજ આવે છે બરાબર. હા હવે- બરાબર આવે છે હા હા હા.
હા.
કેમ છો? બસ મજામાં મજામાં જો. હવે જો વાતાવરણ તો એટલું બધું ખરાબ થતું જાય છે.
ઓકે.
હાલો.
હા.
હ વા હું કવ છું કે હા હું કઉ છું વાતાવરણ તો એટલું બધું ખરાબ થતું જાય છે, કે જેની હદ નથી એમ. અત્યારે આટલી બધી ગરમી છે હા અચાનક થી ગરમી ચાલુ આજ સવારે વરસાદ જેવું વાતાવરણ હતું તો અમને એમ હતું કે વરસાદ પડશે. ને અત્યારે તો એટલી ગરમી છે. કે કઈ સમજાતું નથી. એટલે ઓલી એક કહેવત છે ને કે કુદરત જ કુદરત ને કોઈ રીતે કંટ્રોલ ના કરી શકાય એના માટે આપણેે જ થોડી ઘણી એક્ટિવિટી કેમ તેમ એટલે કુદરતને આપણે છંછેડવી ના જોઈએ હું એમ જ કહું છું.
નહી સાચી વાત છે, તમારી કારણ કે જો અહીિયાયાનું પણ વાતાવરણ જોઈએ ને તો રાતના તો એકદમ એવું ઠંડુ ને એ રીતના હોય પછી સવારના ભાગમાં થોડુંક ઠંડી હોય પછી બપોર થાય એટલે એકદમ તડકો તપી જાય તો બરે જોવું પણ મુશ્કેલ થઈ જાય એમ. ને પછી જેમ પર સાંજ પડે પછી રાતના તો ઝાકળ સ્ટાર્ટ થઈ જાય, તો એમ કહેવાય ને કે બધા જે વાતાવરણ છે ને બધું મિક્સ થઈ ગયું છે અત્યારે આ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે એને લાગી રહ્યું છે.
હા એ જ હશે કારણ કારણ કે તને ખબર છે હું તો એક ટીચર છું તો હવે એજ્યુકેશન સેક્ટરમાં ને એટલે નાની નાની બધી સંસ્થાઓ હોય છે ને એટલી બધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેની એક્ટિવિટી ચાલુ કરી દે છે કે એ લોકો એમ કે છે કે આપડી જે અ રહેેવાની રહેણી કરણી છે એ આપણે કુદરતને નુકસાન પહોંચાડે એવી કરીએ છે ને એને કારણે જ કુદરત આવી થઈ ગઈ છે હવે અત્યારે હમણાં એક હમણાં બોર અ કંઈક રોપવાની વાત થઈ હતી, બોર ખોદવાની તો એ હવે તો એટલા બધા બિલ્ડિંગો સોસા અરે શહેરમાં આવી ગયા છે. કે એમાં બોર ખોદે ને તો કેટલાય મીટર સુધી નીચે જાય ને તો પાણી જ નથી, આવતું એટલે એ વિચાર કરો કે આટલી બધી જો ખાલી જમીન હોય ને જરાક જો હલે કે અર્થક્વેક જેવું થાય. તો શું હાલત થશે એટલા બધા મોટા મોટા બિલ્ડિંગોને બધું બનાવ્યું છે તો!
નઈ નહી એ વાત તમારી એકદમ સાચી કારણ કે અમે પણ અહિયાં છે ગામડામાં વસીએ છીએ તો વાડીમાં શું હોય કે બધા લોકો બોર ને એવા ખોદતા હોય તો હમણાં છે ને અમારી બાજુમાં એક વાડી હતી અમે ત્યાં ગયા હતા તો એ લોકો શું બોર ખોદાતા હતા ને તો એમ નક્કી કર્યું હતું કે અમુક જે પણ ફીટ હોય બરોબર ને એ એ ફીટ પછી પાણી નીકળશે પણ એ જે નક્કી કરેલા ફીટ હતા ને એનાથી તો ઘણા નીચે મીન્સ કેટલું એ નીચે આમ લોકોએ ખોદ્યું ત્યારે છે ને માંડ માં એ લોકોને પાણી મળ્યું એમ. તો વિચાર કરાય એમ છે કે જમીન આટલી બધી સુકાતી જાય છે બરોબર ને અત્યારથી જ તો ઇ આવનારા ભવિષ્યમાં મીન્સ કઈ રીતના ઇમ્પેક્ટ કરશે એમ.
હા એજ ને આપડે એમ કેવાય જઈએ કે પૃથ્વી પર સિત્તેર ટકા પાણી છે. બરાબર એ ને ત્રીસ ટકા જમીન છે, પણ એ સિત્તેર ટકા પાણીમાંથી આપડે વાપરી શકીએ. કે એવું પાણી તો ખાલી એમાનુ ત્રણ ટકા જ છે. એટલે આપડે જે હા આપડે જે પાણી બચાવવાની જે પહેલને બધું કરતા હોય ને તો લોકોને એમ થાય કે ભાઈ અમારા છોકરાઓ પૂછે કે ભાઈ અમે નાનાના છોકરાઓને આ બધું શીખવાડતા હોય ને સેવ વોટર ને એવું બધું તો એ લોકો એમ કે કે મેમ ઘરમાં આવવાનું એમ તો પછી ત્યારે એ લોકો લોકોને એક્સપ્લેન કરવું પડે કે દરિયાનું પાણી ખારું હોય. ગંદુ હોય એ અ પીવા માટેનું ના હોય આપણા ઘરમાં જે એટલે એ બધો ડિફરન્શિએટ કરવો પડે એટલે આપણે થોડીક એવી એક્ટિવિટી કરવી જોઈએ જે નેચરને માટે હાર્મફુલ ન હોય કે એક કહીએ ને કે ભાઈ નેચર પાસેથી જે લીધેલું હોય ને એ નેચરને પાછું આપવું જોઈએ. નહી કે આપડે એનો બગાડ કરવો. જોઈએ. જે પ્લાસ્ટિક નો ધારો કે હમણાં જ મારા હસબન્ડની ઓફિસમાં છે ને એ લોકોની યુનિફોર્મની સિસ્ટમ છે, તો એ લોકોનો યુનિફોર્મ ચેન્જ થયો, તો મને પૂછતા તા મને કે હવે આમ બધા જ જુના શર્ટનું તુ શું કરીશ? એટલે મેં કીધું એના થેલા બનાવડાવીશું. ને અમે મુંબઈમાં એક અમારા ઓળખીતા બધા જે છે ને તો કોઈની ઘરે જાઉં તો એ લોકો હંમેશા કપડા ના થેલા જ વાપરે છે, તો એ રીતના એટલે તો એ રીતના પ્લાસ્ટિક ને યુઝ કરતો હું થોડું ઘણું મારી એ ચેરિટી બિગીન્સ ફ્રોમ ધ હોમ એટલે મારાથી જ હું શરૂઆત કરું તો બીજા લોકો શીખશે, હું પછી એમ નઈ ઓલો નથી કરતો તો હું પણ નહી કરું એમ. એ વસ્તુ એટલે આપડે પણને તમે લોકો તો ગામ ગામડામાં રહ્યો છો, એટલે તમે તો મને કોઈ વાર એક એટલે એ એવું ઈચ્છા થાય કે ભાઈ હું રિટાયર્ર લાઈફમાં છે, ને ગામડામાં લઈ ને રઈશ કે એટલે પાછળ ખેતરમાં જ શાક ઉગતું હોય ને, જાતે કાપીને ખાવાનું ને કેવી મજા આવતી હશે નહી!
હમ્મ, ની ની એકદમ સાચી વાત છે તમારી રાઈટ. હા તો કારણ કે ગામડાઓનું છે ને વાતાવરણ શું એ રીતના હોય બધું બરોબર ને કે મીન્સ બધા લોકો એમ ઈચ્છે કે એક વાર રિટાયર લાઈફ છે, બરોબર ને એ ત્યાં જેમ વિતાવી છે શાંતિ કારણ કે શુ છે કે અહીંયા એકદમ બધી શાંતિ હોય ને કોઈ જાતનું કોઈ ડિસ્ટર્બન્સ ન હોય તમનેને કોઈ લોકો કોઈની વ્યાધિ કરે બસ ખુદ અને ખુદ ની લાઈફ એ રીતના એ બાકી અહીંયા પણ છે ને એવી રીતના એક્ટિવિટી લોકો કરતા હોય જેમ કે આ પ્લાસ્ટિક છે બરોબર ને તો જેમ કે ઘણી બધી કોલેજીસ જે સંસ્થાઓ છે કે ગામડામાં પણ જે ગ્રામ પંચાયત છે, બરોબર છે ને એ લોકો પણ આ રીતના પ્રમોટ કરતા હોય કે જે પણ વેસ્ટમાંથી જે બેસ્ટ આપણે કહીએ ને- કોઈ પણ વેસ્ટ વસ્તુ હોય એમાંથી મીન્સ બેસ્ટ એવી કોઈ પણ જાતની એવી વસ્તુ બનાવી કે જે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જીવ જંતુ છે એને કામ લાગે અમે એ રીતના ઘણી બધી એક્ટિવિ આમ થતી હોય છે, તો હમણાં જ છે અમારા ગામમાં જે આ પ્લાસ્ટિકના જે બધા બોટલને છે, બરોબરને એમાંથી લોકોએ શું કર્યું કે ઈ પ્લાસ્ટિકના બોટલને બધા ભેગા કરીને એમાંથી જે પંખીને હોય બ બરોબરને તો એમના માટે જે ઉપરથી છે ને કે એને કટ કરી ને એ માં પાણીને જે પણ ચાણ હોય એ નાખીને ઠેર ઠેર એમને બાંધ્યું, એમ તો પ્લાસ્ટિક નું બગાડ પણ એન થાય, એમ જે પણ જીવજંતુ છે, એમને પણ ઇ કામ લાગે તો એ રીતના પણ એક્ટિવિટી કર બતાવે છે અહયા.
છે ને જો આપડે પ્લાસ્ટિકની બોટલની વાત કરીએ તો એ ન તો એટલા બધા કદાચ એ જો પેલું આ એક એ બનાવી હશે ને ત્યારે બનાવનારને પણ ખબર નહી હોય, કે મારી પ્લાસ્ટિકની બાટલીનો આટલી બધી રીતના યુઝ થત તો હશે. નાનાકડા કોઈ કુંડા બનાવે છે. કોઈ શેલ્ફ બનાવે છે અમારી સ્કૂલમાં છે, ને જૂનમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હોય ને ત્યારે આવી રીતના રિસાયકલ વસ્તુ નો જ આખો એક્ઝિબિશન જેવું હોય છે એક્ઝિબિશન એટલે એક્ટિવિટી પીરિયડ જ હોય. કે એમાં બધી તમારે અ વાતાવરણને જે સારી સારું ઓ લગે ને એવી જ બધી એક્ટિવિટી કરવાની તો બધા નાની-નાની પ્લાસ્ટિકની બોટલો લઈ આવે ને એના પર ડ્રોઈંગ કરે ને એના કુંડા બનાવે એ એટલું સરસ-સરસ બનાવે ને કે આપણે સ્વપ્ને પણ વિચારી ના શકીએ કે આવું થઈ શકે. એટલે ઈ જ આપણા વાતાવરણ માટે જે સારું હોય ને એ આપડે કરીએ એટલે ઓલી એક હું એક વસ્તુમાં દર વખતે જ બધાને જ કહ છું હું તો કે ભાઈ અ જેટલું તમે વાતાવરણ માટે વિચારશો બીજા માટે વિચારશો એટલું જ કુદરત તમારા માટે વિચારશે. ક્યારે ક્યાં કરેલું કઈક કામ આવી જાય છે, ખબર પડતી નથી.
હા એ વાત તો ખરી તમારી એ રીતના જ છે. આમ તો જોવા જઈએ તો ઘણી બધી વાતો છે, જેના પર આપણે ચર્ચા વિચારણા કરાય એમ છે ઘણી એવી વાતો છે જેના પર આપણે ધ્યાન દોરવું જોઈએ બરોબર ને પણ હવે આપણે આ મીન્સ ડિસ્કસ કરીશું પછી ક્યારેક અત્યારે તો બસ આજે તમે વાત કરી બરોબર ને તો એ વાત તમારી સાંભળી એ તમારા જે મંતવ્ય છે એને સાંભળીને ખુબ સારું લાગ્યું હવે આપણે મળીશું પછી.
ચોક્કસ ચોક્કસ ચોક્કસ આવા ઘણાય વિષયો છે આ તો કદાચ પાછરમાં પુણી કેહેવાય ને એના જેવું છે. બાકી તો આ ટ અટકાવી ના શકાય એવો આ વિષય છે તો એવી જ રીતના આપણે આપણે જે એક્ટિવિટી કરશું એનો એના પ્રભાવ બીજા પર પણ પડે અને બીજા પણ આવી બધી એક્ટિવિટી કરે વાતાવરણને સાચવવામાં મદદ કરે. એવી જ હું આશા રાખું છું.
હા હા રાઈટ રાઈટ એકદમ એકદમ ભલે હાલો. મળીએ હો.
હા ચોક્કસ ચોક્કસ.
હા ઓકે.
હા.
હમ.